હલો.
હેલો.
હા આવાજ આય ને.
હલો અવાજ નહી આવતો
ના ભાઈ.
હેલો અચ્છા આમાં સ્પીકર નું નથી.
હા સ્પીકર નહી એટલે વે ટોપિક આપડું હું ટ્રાવેલિંગ.
હા
ટ્રાવેલિંગ હા ટ્રાવેલિંગમાં ગુજરાતી નો શું કહેવાય? પ્રવાસ.
પ્રવાસ.
પ્રવાસ વેકેશન થઈ જાય.
હ પ્રવાસ જ કેવાય હા ભાઈ પ્રવાસ. પિકનીક એ તો. પિકનિક થઈ જાય હાય. કાઈ પ્રવાસ માં.
ટ્રાવેલ ટ્રાવેલિંગ એટલે મુસાફરી થઈ જાય. હમ મુસાફ
મુસાફરી બરાબર બરાબર. હા મેં વેટલે. હું અમે વિચારતો હતો કે આપડે મુસાફરી કરવા આપડે ઓડિસ્સા જઈએ.
ઓડિસ્સા. ઓડિશામાં કે રીત ના જવાય? ટ્રેન થી આપ જઈ શકીએ બાઈક
ટ્રેનથી હા ટ્રેનથી જઈશ હા આપડે ટ્રેનનો ઉપયોગ તો પણ કરી શકીએ.
ઉપયોગ કરી શ ટ્રે ટ્રેન સસ્તુ પડે વાહનો કરતા.
હા આપડે પોતાના વાહનોથી વાહનોથી જ
ભારે ઉજાથી બોલો તમે.
જેમ તેમ કરીને બોલતો છે ભાઈ. હા જગન્નાથ પુરીને એના જે બધા દરિયાઓ છે એના પર
દરિયાઓ દરિયાઓ પણ શુંય એમ તમે ગયેલા?
હું ગયેલો નથી પણ હજી સુધી મારા અરે ફોન ને હું કેવાય?
પરિવારજનો સગાસંબંધી.
હા મારા સગા સંબંધીઓ ત્યાં છે તો. એ લોકો કેતા હતા કે તમે આવો હોય.
એઇલોક્ટા છે.
ઉનાળાના ઉનાળાના વેકેશનમાં આવો તમે ઉનાળાના.
અરે એ લોકો રે તા એમ પૂછું.
હા રે હા એ લોકો રે ને તા
એને ત તાના જ રહેવાસી કે?
હા ત્યાંના જ રેવાસી.
કે કે બરાબર સે તો. તો કેટલા દિવસ લાગે એયથી જાતા જાતા આવતા વહીતા.
બે દિવસ બે દિવસ લાગે.
જવાના આવના બે એટલે
હા ચાર દિવસ એમ
કે
પછી બીજા ચાર દિવસ ફરી મૂકવાનું.
બીજું જગન્નાથપુરી વિશે તમે શું જાણો?
જગન્નાથપુરી એક બો હેલો
જગન્નાથપુરી કયા ભગવાનનું મંદિર?
કૃષ્ણ ભગવાન નું મંદિર છે ત્યાં લોકો કહે છે કે ત્યાંનું કૃષ્ણ
નહી ની કયા ભગવાન કયા ભગવાન?
કૃષ્ણ ભગવાન હા
હા કૃષ્ણ ભગવાન.
ત્યાં લોકો કેહે છે કે ત્યા કૃષ્ણ ભગવાન નું હૃદય છે ત્યાં
હા બરાબર ઓ બરાબર છે એટલે ખબર તો છે તમને
બો બધું ખબર છે તમને શું લાગે મને બધું ખબર નહી હોય હું પેલા જેવો નથી અવે.
બરાબર છે હા. બીજું
બીજું એ છે કે અગર આ વર્ષે જઈએ તો આ વર્ષ આ બા આ બારમો વર્ષ છે દર દર ત્યાં જગન્નાથ પુરીમાં છે ને દર બાર વર્ષે છે ને ત્યાની આ એક પૂજા થાય. તે પૂજા બહુ મહત્વની હોય. તે આ વર્ષ આ બારમો વર્ષ છે અગર અગર આપણે આ વર્ષે જઈએ. ને ને આપણે અગર નવમ્બરને હું કે વાય
તે સમય જઈ શકીએ હા પહી
હા તો આપડે તે સમય જઈ શકીએ તો બો પુણ્યમલ છે એટલે પુણ્ય મલસે એમ એવું બહુ મહત્વ કેવાય મહત્વપૂર્ણ છે.
એટલે મોટા ભાગના મંદિરોથી વિપરીત ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા મૂર્તિઓ પરિવર્તન લીમડાના લાકડા લીમડા લાકડા એટલે દારૂ માંથી કોટરવામાં આવે. છે અને દર બાર થી ઓગણીસ વર્ષ નબક લેપ નામની વિદ્યા વિધિમાં વિધિ પૂર્વક બદલાવામાં આવે છે એવું છે. પહી પેલું રથયાત્રામાં હોય રથયાત્રામાં વાર્ષિક રથ રયાત્રામાં વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ પ્રખ્યાત હોય બરાબર ખબર રથયાત્રા હારું ખબર તને? હમણે થયેલું તો ગયા વર્ષે જ થય ને.
હા હા ગયા વર્ષે થયેલું.
એટલે હવે બીજા બાર કે ઓગણીસ વર્ષ થાય ને.
હા એજ બાર ઓગણીસ વર્ષ.
તેમાં લાખો ભક્તો આવે પછી તેમાં પછ પેલું પર્સાદી બનાવે તેનું કઈ નામ હોય.
હમ્મ એનું નામ મને યાદ નથી.
જ મહાપ્રસાદ.
હા મહપ્રસાદ તરીકે ઓળખાય છે એવું કઈ ખબર છે મને.
તે પ્રસાદ સૌથી પહેલા સૌ પ્રથમ. અ દેવી બીમલા ને અ અર્પણ કરવામાં આવે છે.
હમ્મ.
હમ્મ તે ખબર.
નહી એ ખબર ની હતી.
પછી તેનું વિતરણ કરવામાં પછી એમને વિતરણ કરવામાં આવે.
હમ્મ હમ્મ.
હ જગન્નાથ જેવા બીજા જ જગન્નાથ. આપડે ક્રિશ્ન ભગાન બીજા ચારધામ કયા કયા એક આપડે દ્વા દ્વારકા.
દ્વારકાધીશ, ઓરિસા.
તિરરૂપતિ ને.
હા તિરુપતિ.
ને બીજું કયું આપડે નોર્થમાં હવે રહી ગયું નોર્થમાં કયું આવે?
નોર્થ માં. નોર્થમાં કયું નથી.
યાદ કર યાદ કર.
નોર્થમાં તો. નોર્થ ને દક્ષિણ કેવાય ને?
હા. ચાલ તુ રેવા લે ભુલી ગયો હોય ઓય કેટલો કોલ કેટલા મિનિનો થિયો સાત મિનિનો. ચાલો હજુ બાર મિટ કરવાની ને એટલે કેટલા ચાર મિનટ હજુ. ગોડલ બ્રિજ ખબર તને?
હમ્મ.
ગોડલ બ્રિજ.
ખોડલ બ્રિજ એ હું છે.
ગોડલ એ આવેલું છે તા.
ક્યાં ઓડિશામા.
હા.
હમ્મ હમ્મ.
બરાબર છે જગન્નાથપુરી એ ભારત ઓડિસાના એક મુખ્ય યાત્રાધામ છે. બારમી સદીના શ્રી જગન્નાથ મંદિર માટે પ્રખ્યાત છે. તેજ બરાબર છે જવાના હોય તો જવાય. તખુદે એમ હાચે વિચાર તો છે તાં જવાનો દિવાળીમાં આપડે વિચારિયે પણ પૈસા થવા જોઈએ. એપમાંથી પૈહા મળે તો જાય.
હા.
ત કોની ખ બેઠા કે ની.
હમ્મ હમ્મ હમ્મ. ઠીક છે .
બીજું કોઈ હવે બીજું કઈ જગનાથ. પુરી હારુ હા એની પછી ધ્વજા આપડે બીજી હવાની વિપરીત દિશામાં.
હા એની ધ્વજા હવાની વિપરીત દિશામાં.
ને ધ્વજા કેટલી વાર બદલે એવું કઇ ખબર.
હા એ ધ્વજા મારા ખ્યાલ થી રોજ જ બદલે.
રોજ પણ કેટલી ટાઈમ એમ?
રોજ મારી ખ્યાલથી એક જ વાર.
ઓ છે કે વારતા ન હ હારા.
નહી રોજ ત્રણ વાર બદલે.
અડાડા .
સવારે પછી બપોરે અને આ સાંજે ત્રણવાર.
અટકી ના બોલજે. અને નિયા હ. એટા. હ એવરી સિંગલ ડે. દરરોજ જ બદલે એમ તો ને. એ તો કેટલાનુંને ને કેટલા ફૂટ પણ બસો ને ચૌદ ફૂટ પણ આવેલું. હા. એનો ટાાઈમિંગ એક પાંચ પીએમ એ બદલે ને છ પીએમ ડ્યુરિંગ એ સમયગાળામાં જ બદલાય કે એટલે કેટ ટાઇમ બદલે ભાઈ.
અચ્છા હા.
પણ પાંચ સાંજે સાંજ ના સમય પાંચ થી છ.
હા તો હા તો એવું જ હશે.
દિવસ ના એવો હટ કરવામાં આવે.
હ ને અગર એમાં એવી માન્યતા છે કે અગર જો એક દિવસ પણ છૂટી જાય ને તો એ મંદિર બાર વર્ષ માટે બંધ થઇ જાય.
નહી અઢાર.
અઢાર વર્ષ!
અઢાર અઢાર.
અચ્છા હા તો અઢાર વર્ષ.
અઢાર ને તો નહી અઢાર અઢાર.
અચ્છા બરાબર.
ને એ કાર્યને હું ક ખબર ત ને ધ્વજા પરિવર્તન ને તો ચુનાાર સેવા. બે નામ આપેલા એક ધ્વજા પરિવર્તન ને ચુનાર સેવા.
હમ્મ હમ્મ.
હ હજુ બે મિટ હજુ બીજું તો કઈ બોલાય.
તારું ખાવાનું બી સારું છે બધું.
હા પેલું પરસાદી માં હ પેલું ખબર પણ એ તો એમ કે નીચેનું જે મ મુકેલું પય થાય ને ઉપરનું પહેલા થાય.
હા એમાં બી છે પ્રસાદી. નહી ત્રણ ચાર નહી મારા ખ્યાલ થી છે ને સાત માટલા મૂક્યા સાત હા સાત માટેટ ન મૂકે એ સૌથી સૌ તે ઉપરનું જે મા
હા
તે સૌથી પહેલા પલું છે હા સૌથી પેલા પછી ધીરે ધીરે નીકળ થાય. હમ્મ હ.
બાકી જના સમ
અવાજ કપાઈ અવાજ કપાઈ.
હલો.
હા હા હલો.
હા ત્યાંના સમુદ્ર બી બધા ચોખા છે સારા છે
ા સ્વચ્છ છે
હા સ્વચ્છ છે
નારાબર સારબ
કોઈ પણ જાતની ગંદગી નથી
બીજું ત્યાથી આપડે ઘરે લાવવા માટે શું લાવી શકીએ યાદગીરી માટે વરસાદી તો લાવે જ પણ બીજું કઈ ચાલ ભાઈ જરા કે બાકીઓં
હા યાદગીરી મળે પ્રસાદી તો લાવી જ શકીએ આપડે ને બીજું અ એમની મૂર્તિ જે નાની નાની મૂર્તિ આવે છે હા ફોટો ચિત્રકલા
બડી કો
એ લ શકે હ હમ હ
ત્યા બાર મી થઈયા ન તો ખાઈ ચાલ શુભરાત્રી